હલો.
નવી યાદી બનાવી કે
હે.
અ ક્યાં નંબરે
હલો
હલો
હા હા હું જ કરે જમી લીધું
હો જમ લ તું શું કે
બસ કઈ નહ જમ્યું
હવે ફિલ્મ જોવાની
ફિલમ ફિલમ કઈક મુવી જોવી પડ છે હો યાર કઈ આવે અત્યારે કઈ ચાલુ હોય
અત્યારે મે તો કોકટેલ તું જોય
ઓકે મારો અવાજ બરાબર આવે છે ને
હ બરોબર બરોબર
ઓકે ઓકે કોકટેલ ટુ જોઈ એમ
હા મતલબ થિયેટર જોય ને આપણેે થિયેટરમાં
ક્યા્યારે હજુ એતુ
રવિવારે
ઓકે ક્યાં મતલબ થિયેટરમાં ક્યાં
બુજમાં આપણેે
ઉજમાં પજમાં મતલબ કે બે હૈ કે ત્રણ હૈ
ચાલુ એક જ છે અત્યારે
અહિયાયા મતલબ બસ સ્ટેશન ની બાજુબાજુમાંવું એ નથી ચાલું અત્યારે
હા એતો બંધ થઇ ગયું ને એ નથી નથી ચાલનુંત્યારે હા વચમાં કઈક વાચમાં કઈક અકસ્માત થયો તો આગ લાગી ત્યા લે પછી બંધ થઈ ગય પછી
ઓહ
મતલબ ચલું પેલું સેવ કઈ વાળું એક જ છે બીજું એ કઈ નથી એમ ચાલુ
ના બીજું કોઈ સારું નથી
ઓકે ઓકે
એ લૂંટ બહુ છે ને યમાં
સેવન સ્કઈમાં કેમ બ્ુટ
અરે એ જ પોપકોર્ન ના ભાવ બળું જો ને કેટલા કેટલા
એવ હો વધારે છે
પાંચસો પાંચસો રૂપિયા હોય
ઓહો આટલા બધા હ
અરે બઉ ભારે પચાસ રૂપિયા મળતા હોય એજ વસ્તુ અંદર પાંચસો રપિયા મળતી હોય
અરે રરે સેવન સ્કઈ વાળું પણ આનું હો ને અજીય દેવું ગ નનેા બરાબર
હા લે સારી સારી જોવા જઈવીએ
કેટલી વાર એક વાર
હા એક હજાર
બીજી વાર
મૂવી જવાલી વેલ્કમ જંગલવાી
વેલકમ ટુ જંગલ એવું હા હા હા હા બધા ભેગા છે એ બ
હા એ મતલબ ખાલી કોમેડી જેવું છેલમ
હા હા કોમેડી જેવું જ કોમેડી જ મવી છે ને બિલકુલ.
હા બાકી એમ કો સોરી જેવું કઈ નથી એ એમ.
હમ હમ હમ હ બરાબર. એના જેવું ધમાલને એવું મુવી હતા ને એના જેવું એમ કોમેડી. હા હા હા.
અમને તો પતાય નાખ્યું કોલ નું ત્યારે.
ઓકે ઓકે ઓકે ઓકે ઓકે કઈ કઈ વાંધો નહી.
હો થઈ ગયુ બરાબર.
ઓકે ઓકે ઓકે વાંધો નહી વાંધો નહી. બરાબર આજે તો બઉ રમી લીધો ભાઈ કેરમ.
લાંબુ હાલ્યું હે.
મજા આવી ગઈ ફટાફટ ભી એમ પતી ગઈ. હ હ હા.
બેડમિન્ટનમાં મજા આવી ગઈ આજે.
અરે ગાંડા એમાં તો મજા જ આવી ગઈ રુચિને ફેણા તો આવી ગયાતા ખબર છે તને. થોડીક વાર.
અરે બઉ બઉ જબરાઈ અરે ભાઈ
હા એને એને એવું હતું કે આરામથી મતલબ આરામથી જીતી જઈશ.
એમાં એને સુધી કાલે ને કાલે સાજે સાજે જોડી હતી ને મારી. ત્યારે ઈ સંજયને કેતો હતો કે પ્રતીકને હલકો ના લેતા મતલબ એને આવડે આમ તેમ તો સંજયે હલકામાં લીધો મને સમજયો એટલે સ્ટાર્ટિંગમાં પહેલો સેટ મહિને આમ આરામ રમે રમે એમ રમે એને એવું લાગ્યું કે ના રમાડવું હો રમાડવ એમ. તો પેલો સેટ હું જીતી ગયો પછી એ આઈડીયા આવી ગયો કે આ મેડ નહી પડે એમ. રુચિને રુચિને કીધું તું જયશ્રી કીધું એકબજા કીધું તું. કે એની સામે ન આય એમ. ધ્યાનથી વ્યવસ્થિત રમજે પછ ભડ ખોમા બોમાઈને લાગી આ ને શું આવડે એમ એટલે એમાં હારી ગયો અને એટલે એને મતલબ એમ થયું કે હા.
હ હ એને એવું જ હતું કે મતલબ ઈઝીલી હું જીતી જઈશ એમ.
હા.
હમ હ રુચિને એવું જ હતું કે આરામથી એને આરામથી હરાઈ દઈશ તું પણ બહુ સારું રમ્યો ખબર છે. નવ નવ દિવસ સુધી પછી ગયા એટલે બીજું શું જોઈએ.
તું મને બાર એ જ કીધું ને કે મને નહતું લાગતું આટલા બધે પહોંચી શકીશ.
હા એજ ને સારું છે ઘણું સારું. વાય રુચિન નો વાંધો એમ ડબલમાં સારું રમી લીધું રુચિને. કેમ કે હું એ બીજો મારો ઓર્ડર હમી લે એટલે સ્સ આવે તો સ્સમાં મારી દે હો બાકી એને મેઈન તો સિંગલમાં દોડવું પડે ને.
વિચાર કર તું સાલા મને સમજાવો આવ્યો કે આનું આમ કર હું અંદર હતો મને કે બારે હાલ બારે એ કે. મને બારે બોલાયને કે આમ રમજે તેમ રમજે પણ હવે આમા.
ના ના એતો પછી એતો હાલે નહી પણ આ તો ખાલી એમ જોયું. ત્યાં આવી રીતે એમ રું છું તું.
કઢીજને
હા એ જ ને. સારું સારું રમ્યા ઘણું સારું રમ્યા એ ધારણા પ્રમાણે. હેને કઈ વાંધો નહી એ તો હાલ્યા કરે હા હા ના ના.
જો કે ચાર ગેમ રમી નાખી.
હઉ હઉ હઉ. હ હમ.
એને કે હાલો ને.
મતલબ તને ખબર પડી ગઈ ક્યા સ્ટે કરે હેને? ઉપર સુધી આવી ગયો તું એમ?
હા આમાં શું થયું પાછું મેં તો ચાર ચાર ગેમ સિંગલ રમી નાખી મે. એટલે સર્વિસ ને આતે મતલબ અલરેડ માર બધ ક્લીઅર હતું.
હમ્મ ત સર્વિસ એક નંબર થઇ ગઈ ખબર સિંગલમાં સર્વિસ સારી થઈ ગઈ હે. કેમ કે સિંગલમાં હું એક ગ્રાઉન્ડ નાનું થઇ જાય હા. ડબલમાંજ પ્રોબ્લેમ આવે હા ડબલમાં પ્રોબ્લેમ આવે કે મતલબ હાથમાં જઈમે સિંગલ માં તું બહુ પાછળ કરીલે લાઈન ફરજ પડશે તારી. આજે જોઈ ને ત્રણ ઘણી બધી સર્વિસ બ હારમાં હારી હતી તારી.
ઓ એને એને વિચાર આવી ગયો કે આ સર્વિસ મ આઉટ જશે આઉટ ગઈ નહી.
એમાં આમાં સિંગલમાં ગ્રાઉન્ડ મોટું હોય ને કે આઉટ જાય જ નહી.
પાછા જ જોડ
ના ના ના સર્વિસ એકદમ એકુરેટ હતી સર્વિસ તારી એમાં કઈ વાંધો ન સર્વિસ તો. હમ્મ હમ્મ. ઊંધા પણ એક ક્યુરિયસલી ગ ચાતીથી ખબર ઓ બાજુ પણ
ઓ મને ખબર ન કે કેમરામાં આવી ગયું. મને ખબર ના પડે કે કેવી રીતે રમાઈ ગયું એમ.
તેરે.
હા ત ગે મા તગે ન ગ્યા. પ્રેક્ટિસ થઈ ગી ને મતલબ આટલા ગીત તા રોજ રમવા થઈ ને.
હા ડાયરેક્ટ વધતો વાંધો નોતો પછી હારી જતું.
હા મે તો ના પાડતો સિંગર માંને નહી આવડે.
હા ના ના તો શીખી ગયો હવે કેટલું શીખી ગયું તું ખબર તને?
થબર ની.
લે.
મેં તે નામ લખી સિંગલ માં મે કીધું આપણું સિંગલ સિંગલમાં આપું નહીં થાય ભાઈ રેવા દે.
નો થાય નો થાય ન થાય ને શીખવા કેટલું શીખવા મળડ્યું કેમ રમાય શું હ બધું શીખવા મળ્યું ને. ઈ ન હોત તો તને ખબર જ ના પડે તું ક્યારે રમત નહી સિંગલ.
આપડે બી બીક માં જ બેસી જયા એમ.
હા એજ ને હા તને ખબર પડી જોયું કે તું સંજેશભાઈ રાહુલ બા બધારે હાર આવી શકે છે.
અરે બધાને બધાને એ બધાને એમ હતું કે આનું નહી નહી હાલે એમ. બધાને ઉતરી ગયો. હા. એ સંજય છન સુશીલ ને બધા બધાને એમ રાહુલ બાબુ બધાને એમ પાવર રહશે કે જીતીશ જીતી જશું એમ.
હા એને એમજ હતું કે તમે આરામથી જીતી જશો આરામથી જીતી જશો એમ.
હા તો બધાનો પાવ નીકળી ગયો.
ધાન બવ જીવન થઈ ગયું.
હાવ.
સારું આવડી ગયું ને બૂટ લેવા બુટ લેવા ગયા ને એટલા માટે.
હું શુંઝ?
સુૂઝ લીધાને નવા આપડે એટલે.
તોપેર તો તો હૈ નને ઘંટા.
એટલી બુટ પહેર્યાને મોમેન્ટ ના થાય એટ બધી એટલે મે ચ જને ઉતારી નાખ્યા મેં.
તો વાંધો નહી બાકી પેરીને પણ ગ્રીપ સારી આવે. ખબર રમવાની મજા આવે આ ગ્રાઉન્ડમાં થોડું પ્રોબ્લેમ થાય એટલે થોડું ઘણું સ્લીપ થાય આ શૂઝમાં પણ. એટી સ્પીડ માં પણ થાય છે આમાં બાકી શુ સ્લીપ થવાનો છે બેડમિન્ટ વાળા.
ના થાવ જઈ મતલબ હમણાં શું મેં નોટિસ કરી કે બેડમિન્ટન શૂઝ વ સારા નાખે એટલે મેં શઝ ઉતાર નાખ્યા આમાં રિસ્ક નથી લે આપડે.
હ ના એ મજા આવતી હોય પછી થોડું જોવાનું હોય
હા આમાં શું ફટાફટ મુમેન્ટ થઈ ગયા વાંધો ના આવે આપડે
ઊ હોય તો મુમેન્ટ વધારે કરવી પડે તારે કે તનેભું હોય ને ત્યાસ વોટ આવે જ નહી પાછો રિટર્ન બધ કમેીન હ હ તમાં થ ગમ
હા હ આવ હા
હમ એટલે મતલબ બીજો કોઈ હોત ને તો હજી તો વધારે દોડાવો રુચિ ન હું એટલું બધું ર રહેવાનું નથી સિંગલ ક્યારે
હા ઈ યાર મારાત જે પણ એક બધા મતલબ
હા મતલબ સિંગલ ક્યારે રમ રમેલા જ ત ત્યારે જ રમ્યા એવા હતા જ હા સુશીલ રાહુલ ક્યારે નથી રમ્યો સંજય ક્યારેય નથી રમ્યા સિંગલ
સંજય ડબલ મા હા
એ પ્રેક્ટિસ ના હોય ને સર્વિસ ક્યા ફેકવી રિટન કેમ દેવો એ તું શીખી ગયો જલ્દી ખબર
તું જલ્દી શીખી ગયા છે સર્વિસ પરવિસ બધું ક્યાં રિટર્ન દેવી કેમ જેવી બધું
વિશ્વાસ ના તો એમરજન્સી કી ગયા
એ વાત છેી
ઈડીધ એ પદ
ના ના ના ના બ સારું થઈ ગયું
સારું કેરમમાં આપણે ત્રીો રાઉન્ડ
કેરમમાં ત્રીજા માં આવ્યો ને આપે કેરમ ત્રીજો હ કાલે જોઈએ કાલે લગભગ બીજા રાઉન્ડ ની પતિ ગયા ને બધ ગેમ બાકી
પતી ગય ઓ કદાચ આ ડિસ્કલિફાઈ કર્યા કાચ હશે તો ઠીકે
ડિસ્ક્વલીિફાઈ કોણ
મતલબ જીતોમાં તો ઓલમાં પતી જ ગયો ખર તો
હા હમ હ
ખલ થને બેડમિંન્ટન આવે
હા બેડમિંન્ટન ટબલ કરવાની અને મેં હર્ષને કીધું તું ભાઈ ચીઠિું પાડી ના જે અવેલેબલ હોય ને ને મેચ આપડણે કરાવતા રશું એમ આજે મેં કીધું તું એને કાલે જોયયો હવે કાલે હા કાલે ઉપડી નાખ્યું જે ડબલમાંબ હોવા મેો કરાવી દેવાની એમ
આ બધા ઈ જ છે હું જયરામ બાબુાઈને બધા ઈ જ છે ને મા મા આમાં નાખી દીધું ને નન બ્લેરમાં
હમ હમ હમ
નાખી દેવા મેલ નાખી દેવા પોતે જે હોય રોકાય હલી જાય
હ છ વાગ્યા પછી જે અવેલેબલ હશે અને મે કરાવી દેવામાં આવશે હેના
બેલ નાખી દેવાય પોતાને દઈ દેવાય
હમમ ત્યા તમારી તમારી ટીમ છે તમારો ફિક છે ને ક્યારે ક્યારે અવેલેબલ હોય ત્યારે આવી જાય એમ આની સામે મે છે હ ભલે ભલે હાલ વાંધો નહી થોડુંક હું બારે જવું છે શું
પ્રદીપ ની બહુ સારી ગેમ થઇ ગયો
હા પ્રદીપ ઘણી સ્ટ્રોંગ થઇ ગય એમ ક છ હા હા હા ભલે ભલે હાલો મારે બાર જાવ પછી કરીશું ભલે ભલે એ.